હેલો હા બસ મજામાં.
બસ અત્યારે જોબથી આઈને હવે ખાધું.
અચ્છા અ તમારું સેમાં કામ કરો છો તમે?
હું જોબ કરું છું સોફ્ટવેર ડેવલપમેન્ટમાં. જેમ કે આપડણે આ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન વેબસાઇટ. એ બધું બનાવામાં કામ કરું છું.
બરાબર તો જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જે છે એ બધું તમે
બધું બનાવી શકીએ અમે અત્યારે જુઓ ને અમારે એક નવો પ્રોજેક્ટ ચાલે છે ને તો એ ઇન્સ્ટા રિલેટેડ જે સોશિયલ એક્ટિવિટીઝ હોય ને એના એના ઉપર કામ કરવામાં આવે છે એના રિલે વેબસાઈટ બનાઈએ છીએ હાલે
તો એપ્લિકેશન શું છે જરા સમજાવશો તમે મને
એપ્લિકેશન માં એવું છે કે જેમકે જુદી જુદી કોડિંગ લેંગ્વેજ વપરાતી હોય જેમકે રિએક્ટનું રિએક્ટ વપરાય, પાઇથન વપરાય, જાવા વપરાય ઘણી બધી આ એક કોડિંગ કોડ લખવામાં આવે એક એપ્લિકેશન બનાવવું હોય તો એના પેલા કોડ લખવામાં આવે એ કોડ લખવાનો ટેસ્ટ કરવાનો બધું પ્રોસેસ થઈ જાય ને પછી એને ડિપ્લોય કરવામાં આવે ડિપ્લોય થાય પછી તમે જે એક એપ્લી ડિપ્લોય થાય ને પછી એક એપ્લિકેશન બની જાય જેમ કે વીસ એબીનો બાવીસ એબીનું તમે જે પ્લેસ્ટોરમાં જુઓ. પછી યુઝર ડાઉનલોડ કરીને એના ફોન માં એ રન કરી શકે‌. ઈઝીલી એને ક્યાંય કોડિંગ બી ના દેખાય કશું નહી એને ખાલી એપ્લિકેશન ના ફંક્શન જ દેખાય.
બરાબર તો એપ્લિકેશન અને વેબસાઇટ આ બંને વચ્ચે અંતર શું હોય?
એપ્લિકેશન કેવું છે. કે એપ્લિકેશન બનાવા આઇતી મોબાઈલ માટે. જેમ કે આપડે લેપટોપ હોય અને એના સોફ્ટવેર અલગ આવે. મોબાઈલમાં એપ્લિકેશન અલગ આવે પેલા કેવું હતું કે બધા લેપટોપ કઈ બી ફોર્મ ભરવું હોય કશું હોય ગેમ રમવી હોય બધા જનરલી યુલું શું કેવાય આપડે લેપટોપમાં જ રમતા લેપટોપ કે પીસી એટલે વેબસાાઈટો બનતી અને સોફ્ટવેર બનતા પીસી માટે વેબસાઈટમાં પછી કેવું થું અલગે જેમ જેમ યુઝર વધવા લાગ્યો ને એમ એમ લોડ વધવા લાગ્યો કેમકે વેબસાઇટ નો ડેટા ઇન્ટરનેટ ઉપર હોય પછી એપ્લિકેશન બની ને તો એપ્લિકેશન નો ડેટા કેય કુકીઝ તરીકે ફોનમાં જ આપણા ફોનમાં યુઝર પ્રેફરન્સમાં સેવ કરવામાં આવે લે એ સરડ પડે એટલે પછ અને પછી મોબાઈલ નો જેમ યુઝ થવા વધારે લાગ્યો એમ એપ્લિકેશનો વધારે બનવા લાગી
બરાબર સમજાઈ ગયું હા એટલે મેં પણ ઘણી વાર જોયું છે કે જયારે હું કોઈ વેબસાઇટ જે વાપરતી હોઉં છું ત્યારે ત્યાં મને છે ને નીચે આવે છે કુકીઝનો ઓપ્શન કે તમારે બધું એક્સેપ્ટ કરવું છે કે તમારે કોઈ કુકીઝ રિજેક્ટ કરવા છે પરમિશન અમુક માંગતા હોય છે તો જયારે મેં જોવું ને આ નોટિફિકેશન કુકીઝ વાળી તો મેં હંમેશા કંફ થતી હો છું કે આનું શું મતલબ થતું હશે એમ. પણ હવે સમજાઈ ગયું પછી એક વસ્તુ આવે છે. કોડિંગ જે તમે વારંવાર હમણાં જેનો ઉલ્લેખ કર્યો. તો એ કોડિંગ શું છે જરા તમે મને કહી શકશો.
હા કોડિંગ બરાબર છે એનું તો હું કહી દઉં પણ પેલા આપડણે કુકીસ ની ચર્ચા કરીએ ને. તો કુકીસ જનરલી કેવું હોય આપડા ડેટા સેવ કરે બરાબર હવે ડેટા જે છે. એપ્લિકેશન કે વેબાઈટ ન જે. ઓનર કે જે બી કંપની હોય ને એના ઉપર. પર ડિપેન્ડન્સ છેન્ કે એને સારા કામમાં યુઝ કરવા કે ખરાબ કામમાં યુઝ કરવા. એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખવાની કે. ગમે તે કોઈ બી વેબસાાઈટમાં અલાઉ ના કરવું. કેમ કે આપડા ડેટા ચોરી થઈ શકે છે માર્કેટમાં વેચાઈ શકે છે. અને કુકીઝ એક્સેપ્ટ કરીએ ને એટલે આપડો ફોન નો આખો એક્સિસ એમના જોડે જતો રહેે. એટલે પછી આપડા પ્રાઈવેટ જે બી હોય પ્રાઇવેટ વિડીયો, ફોટો, ડોક્યુમેન્ટ બધું એમના જોડે એક્સસ મલી જાય એમને. એટલે આ ત્યારના
બરાબર.
હા.
સમજાઈ ગયું હા તો કોડિંગ શું હોય.
વોડિંગમાં કેવું હોય કે આપડે જે. ઈંગ્લિશ લેંગ્વેજ આવે ને. એમાં ઈંગ્લિશ માં જ લખવાનું હોય પણ સિન્ટેક્સ આવે. જેમ કે હવે આપડે કોઈ બી. એપ રન કરવું છે તો એના પાસે કોડ કોડિંગ વર્ક કરતી હોય. કોડિંગ બહુ પ્રકારની આ ડિફરન્ટ ડિફરન્ટ જેમ કે બેંકિંગ સેક્ટર માટે જવા વાપરા. અત્યાર વેબસાઇટ માટે. રિએક્ટ વપરાય છે અને. પેલા જોવા જઈએ તો એસએમલ સીએસસ જહ્રી ગોપરાથી. હવે કોડિંગમાં કેવું હોય ખબર તમે કોઈ બી એક ફંક્શન રન થતું હોય જેમ કે.
હોય છે.. તમે ફોનમાં બટન આવે કે સબમિટ.
તો સબમિટ રન કરીએ એના પછી એક પેજ આવે. તો એમાં એ કોડિંગમાં કેવું લખેલું હોય કે જો યુઝર સબમિટ ક્લિક કરે. તો એને કયા પેજ ઉપર લઈ જવું.
લઈ જવું. જેમ કેવાય કે નઈ પેલું શું કેવાય? કોઈ એક એપ્લિકેશન ઓપન કરો એમાં ટાસ્ક આવે કે કસુ બી આવે ઇન્સ્ટાગ્રામ આવે તો આપડે સ્ક્રોલ કરીએ, નવી રીલ્સ આવે. સ્ક્રોલ કરીએ, નવી રીલ્સ આવે. તો એ બી એક કોડિંગ વર્ક કરે, પછી મેસેજ કરો મે ચડ સેન્ડ થાય. એ બધામાં કોડીંગ, આખું કોડિંગ જ હોય. બરાબર, તો એનો મતલબ છે કે આ જે કોડિંગ જે છે એ બધા વેબસાઇટ અને જે તમે કીધું કે એપસ, એના માટેની એક આપડે કોઈ પણ મશીનને કે ચાલવા માટે કે ને અ ઈંધણ આપવાની જરૂર પડે કે એને એક અ પ્રોપર સિસ્ટમ આપવાન જરૂર પડે. એમ આ કોડિંગ જે છે, કોઈ પણ વેબસાઇટ તે એપ-એપની ભાષા છે, કે જેના દ્વારા એ લોકો અ ઈન્ટરેક્ટ કરે અને કે હ્યુમન જે છે, એના ઈન્ટેન્શન્સ એ અ ઈન્ટરપ્રેટ કરે અન ને આગળ આપણને જે વેબસાાઈટ કે જે પેજ ઉપર લઈ જવાનું હોય, એ લઈ જાય ટૂંકમાં. હા, એકદમ સો ટકા સાચી વાત છે. સમજી આપડી જેમ કે ભાષાઓ છે, ઈંગ્લીશ ગુજરાતી, હિન્દી એમ એક કોમ્પ્યુટરની અલગ ભાષા હોય. આપડી જેમ કઈ ઈંગ્લિશ ના સમજી શકે, એ કોડિંગમાં જ એને ખબર પડે. બરાબર. સમજાય ગયું, સમજાય ગયું. તો આ કોડિંગ જે છે તે અ લખાય કઈ રીતે? કોઈ એક, એ લખવાનું હા. એવા સ્પેસીફી તિક રૂલ્સ હોય છે, એના કે અને મેં તો સાંભળ્યું છે કે જે છે એ આંકડાઓમાં જ લખાતી હોય મતલબ કે નંબર્સમાં જ લખાય, એમ. ના, એવું નથી. કોડિંગ જુઓ તમાર લખવું હોયન તો પેલા તો એક કમ્પાઈલર જોઈએ. એ મતલબ ડાઉનલોડ કરવું પડે લેપટોપમાં કે પીસીમાં. જેમ કે બીએસફોર છે.
અને ખાસા બધા એ જ્યુપિટર, નોટપેડ ખાસા. તો, એમાં કેવું હોય તમે વી એસ કોડ ડાઉનલોડ કરો ને એટલે એમાં લાઈબ્રેરી
રેડી જે, કે તમે હવે જવા જ કરો છો, તો જવામાં અલગ-અલગ લાઈબ્રેરી આવે ઇમ્પોર્ટ કરવું પડે વસ્તુઓ.
ઇમ્પોર્ટ કરો પછી હવે, કોડ લખવાનું તો કોડના સિન્ટેક્સ હોય. હવે એવું ડીપમાં આતો નઈ સમજાઈ શકું. પણ કેવું કે, તમાર કોઈ બી એક ફાઈલ ક્રિએટ કરવી છે તો, એ પબ્લિક એક્સસ માટે પબ્લિક લખાય. ડિફોલ્ટ લખાય કે કોઈ બી એક્સિસ કરી શકે પછી પ્રાાઈવેટ લખાય, કે જેમ કે એક
કંપની ઓનર કે કોઈ જે હોય, એ એક્સસ કરી શકે એવી રીતે બરાબર. સમજાઈ ગયું, મતલબ કે અ જાવા સ્ક્રિપ અને પાયથનને, જાવાને એ બધું જે છે એ વેબસાઇટ બનાવવા માટે ખૂબ મહત્વની છે, અને જે અલગ-અલગ જે ભાષાઓ છે. એ એપ્લીક એપ્લિકેશન બનાવા માટે એનો ઉપયોગ થાય છે.
હા. જુદી-જુદી ભાષાઓનો જુદી-જુ-જુદો-જુદો રોલ છે, કોડિંગમાં.
બરાબર, તો અત્યારે તો એઆઈ આવી ગયું છે, બરાબર. અત્યારના સમયમાં એઆઈ ખુબ ચાલે છે, ચેટ જીપીટી જે છે અને આપડે ક્લાઉ ઉડ જે છે, બધું. તો આપણેે એને કહીએ કે મારે આ વસ્તુનો કોડ જોઈએ છે, તો શું એ મને કોડ બનાવી આપે. એમાં કેવું હોય તમે ક્લોડ ગડો અત્યારે એવું આપ્યું જ છો. તમે, એને કહો ને કે મારે આ વેબસાઇટ બનાવી છે એને ફંક્શન બધા એ સમજાવવા જોઈએ. કે આપણેે આ વસ્તુ જોઈએ છીએ, આ રીતે જોઈએ છે.
બધું એને ખબર પડશે ને
ને તો તમને પ્રોપર બનાવી આપશે. અને એ કેવું કરશે એ કોડ લાગશે સ્ટ્રક્ચર એ કરશે ઓપ્ટિમાઈઝ કરીને ફાઇલ બનાઈ દેશે આપડે કશું કરવા નહી. આપણે ખાલી રન બટન કમાન્ડ આપીને એટલે ઓટોમેટિક વેબસાઇડ રન થવા લાગે. બરાબર, તો આપણે જો કોડિંગ શીખવું હોય, તો એના માટે લેપટોપ તો હોવું જરૂરી છે, ને? લેપટોપ, અત્યાર તો કેવું છે તમે, જનરલી સ્ટાર્ટ કરો ને કોડીંગ ને તો ત્રણ-ચાર મહિના લાગે પેલા કે બે ત્રણ મહિનામાં કેવું અત્યારે તો ફોનમાં બી કમ્પાઈલર આવે. વેબસાાઈટ આવે એપ્લિકેશન આવે તો તમે એમાં ના મોટું મોટું ફંકશન વકૅર સંભવ. બરાબર તો હું ફોનમાંથી મતલબ તમે કેમ કીધું કે બે- ત્રણ મહિનામાં. શીખી શકાય તો મને બે ત્રણ મહિનામાં હું શીખી લઉં આજે છે, તો મને વેબસાાઈટ ને એપ્લિકેશન બનાવતા આવડી જાય.
આપડે એવું ના કહી શકીએ પ્રોપર બટ કેવું હોય, તમને કોડિંગમાં ખબર પડે જેમ કે આપડી આપણી ભાષામાં જુદા જુદા અર્થ હોય ને જેમ કે ઘર કીધું તો ઘર છે, ને કેવાય એનો અર્થ તો એ કોડિંગ લેંગ્વેજમાં તમને બે ત્રણ મહિનામાં બધુ ખબર પડી જાય. પછી જયારે તમે પ્રોપર એક એપ્લિકેશન વિડીયો જોવા ને જેમ કે આપડે યુટ્યુબમાં વિડીયો બનાવો હોય, ને જેમ વેબસાઇટ કઈ રીતે બનાવી. કોડિંગ મને આવડે છે, તો વેબસાઇટમાં કો. કંઈ રીતે કરવો. તો એ ચાર પાંચ કલાક ના વિડીયો હોય એ જોયો ને તમે તો તમાને આઈડિયા આઈ જાય.
બરાબર સારું સારું ઘણી માહિતી આપી તમે એના માટે. એ તમારો આભાર હા, હા.